એવરેજ હશે.
હા-હા આવે જ.
કેમ છો મિત્ર?
હું મજામાં છું. તમે કેમ છું?
હ પણ મજામાં છું. હવે તમે ફ્રી છો કે.
હા-હા હું ફ્રીજ છું.
તો પછી આપણે એક ટોપિક પર વાત કરીએ હને.
હા-હા.
તો તમે મારો સાથ આપશો.
હા-હા ચોક્કસ.
ચાલો તો શરૂ કરીએ.
ઓ
આજે આપણે પ્રવાસના સ્થળો વિશે ને પ્રવાસ વિશે થોડી જાણકારી મેળ મેળવીએ. . પ્રવાસ દરમિયાન આપણે આપણે નવા લોકો સાથે મળીયે છીએ તેમની ભાષા ભાસા, રહેણી કરણી, ખાણી પીણી અને પરંપરાઓ વિશે જાણીયે છે પરંતુ પ્રવાસ એ ફરવા માટે જેવું જ નથી પરંતુ એ ફરવાનું અને લોકો સાથે હળીમળીને રેવાનું અને તેનાથી આપ આપણા વિચારો વિશાળ બને છે. અને વિવિધ સંસ્કૃતિ પ્રત્યે માન વધે છે. ત એક માત્ર એક જગ્યા થી બી જગ્યાએ જવાનું નામ જ નથી, પરંતુ નવા અનુભવ મેળવવાની એક સુંદર તક છે. પ્રવાસ કરવાથી આપણે કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળ અને વિવિધ સંસ્કૃતિઓ વિશે જાણીએ છીએ તે આપણું જ્ઞાન વધારે છે અને જીવનને નવી દિશા આપે છે. પ્રવાસ કરવાથી મને શાંતિ અને આનંદ મળે છે. તેથી હું પણ પ્રવાસ કરવા માગું છું. રોજિંદા જીવનના તણાવ માંથી થોડો સમય બહાર નીકળીને. પરિવાર અને મિત્રો સાથે સુંદર ક્ષણો પસાર કરવાની તકમાં છે. તેમજ પ્રવાસ આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે, એવું માનવામાં આવે છે. તો તમે પ્રવાસ વિશે થોડું મને કહેશો?
હા, પ્રવાસી છે એમ તો મને પણ ગમે છે. પ્રવાસે વિવિધ એવી જગ્યા એ ફરવાનું પણ ગમે છે અને હ, મોટા ભાગે અ મારું છે ને, પ્રવાસ વાળું, જે ફરવાનું હોય છે ને, પ્રવાસ સ્થળ વાળું એ બધું નેચરલ હોય ને, ત્યાં વધારે ફરવાનું ગમે છે, જેમ કે કોઈ હા, ડુંગર હોય, કા તો એવું કંઈ. નદી હોય, નદી કિનારો હોય, દરિયા કિનારો હોય, કા તો. સનસેટ પોઈન્ટ હોય, સનરાઈઝ પોઈન્ટ હોય. એવા સ્થળે મને ફરવાનું વધારે ગમે છે, અને એની સાથે સાથે, બીજા સ્ટેટ, બીજા રાજ્ય, બીજા દેશોમાં ફરવાનું સારું લાગે છે, જેમની જેથી એ લોકોની પણ આપણે સંસ્કૃતિ જાણી શકીએ છીએ, અને સારા એવા એ સંસ્કાર હોય છે, એ લોકો ના આજે ખાવાનું હોય છે. તો એ દુનિયાભરની દુનિયાભરની વસ્તુ આપણે જે બીજા લોકોની જે સંસ્કૃતિ હોય છે, પોશાક હોય છે, એના રીતે આપણે પ્રવાસ દ્વારા જાણી શકીએ છીએ.
તો આપણે આપણા ગુજરાતમાં પણ ઘણા બધા સુંદર પ્રવાસન સ્થળો છે. જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ મંદિ, ર દ્વારકા, સાપુતારા. હા, જ તો વિવિધ દેશ-વિદેશના પ્રવાસીઓ આકર્ષે છે. તેમજ આપણે પણ ક્યારેક જવું જોઈએ. એની મુલાકાત લેવા, ફરવા, હરવા-ફરવા. લોકોની મુલાકાત કરવા. પ્રવાસ દરમિયાન, આપણે સ્વચ્છતા જાળવવી, પર્યાવરણનું રક્ષણ કરવું, અને સ્થાનિક નિયમોનું પાલન કરવું જોઈએ, કુદરતી સ્થળોને. નુકસાન ના પહોંચાડવું, અને પ્લાસ્ટિક નો ઉપયોગ, જેમ બને તેમનું શું કરવું જુએ, કેમ કે, જેમ પ્રદુષણ વધારે હોય, તેમ લોકોનું જીવવાનું. વધારે મુશ્કિલ થઈ જાય છે, અને હું એટલું જ કહીશ કે, પ્રવાસ આપણામાં આપણા જીવનમાં આનંદભાય આનંદમય બને સે. જ્ઞાનમાં વધારો કરે સે, અને નવી યાદો આપે છે. કારણ કે પ્રવાસ એ ખૂબ જ મહત્ત્વનો આપણે પણ આપણા જીવનમાં જેમ બને તેમ વધારે પ્રવાસ કરવો જુય તેથી દરેક વ્યક્તિની સમય મળે ત્યારે જરૂર પ્રવાસ કરવો જોઈએ. વ્યક્તિના જીવનમાં ઘણાબધા ઘણા બધા પ્રવાસો હોય સે. પરંતુ ઘણા બધા એવા પ્રવાસો હોય છે કે જે ખુબ જ આનંદભય આનંદમય હોય સે તેથી વ્યક્તિ એ ઘણી બધી જગ્યાએ પ્રવાસ કરવા જરૂરી સે તો તમે કશે ફરવા ગયા છો?
એમ તો મેં ઘણી બધી ઓ. જગ્યાએ ટ્રાવેલ કરી છે પણ સૌથી બેસ્ટ હવે હું ગામડામાં રહું છું તો મને ગામડાનું નેચર જ વધારે પસંદ છે જેમકે અમારા ગામમાં એક છો નાની એવી એવી ટેકરી છે ડુંગર ટાઈપના અ ત્યાં ફોરેસ્ટ વિભાગનું જે આ મેન પોઈન્ટ છે અમારા એરિયાનું ત્યાં છે અને ત્યાં ઘણું સારું એવું ગાર્ડન અને ઘણા એવા વૃક્ષ રોપયા છે જે અ મતલબ તે એરિયામાં જો દુર્લભ છે જોવા માટે તો એ સૌથી વધારે મને જે ટ્રાવેલિંગ કરવાનું ગમે છે તે અમારા પોતાને એરિયામાં જ ગમે છે એમ તો બીજી જગ્યા એ પણ ગમે છે ટ્રાવેલિંગ કરવાનું બિ ત્યાંની સંસ્કૃતિ જાણવાનું એ લોક ના વિષે જાણવાનું એ લોકોનું જે પૂરું દિનચર્યા હોય છે એના વિશે જાણવાનું કઈ નવીન વસ્તુ હોય તે એના વિશે જાણવાનું એ ટાઈપ નુ બધું ગમે છે.
આપણે આપળે એવું નહીં કે બ બધી જગ્યાએ દૂર દૂર ફરવા જાવાનું ગામડામાં પણ ફરવાું જુઈએ, ગામડામાં પણ ઘણું ઘણું બધું સે જે આપણે જરૂર જાણવું જરૂરી સે. એવું નથી ગામડામાં ફરવું ના જોઈએ એ આપણે જોયું જ છે. ગામડામાં પણ ઘણું બધું સે જે આપણે હજુ સુધી જોયું નથી, હું પણ કોઈક વાર જંગલમાં જાઉ છું તો ઘણું બધું ફરું સુ કરણ કે જાણવું જરૂરી સે કે અને આપણી આ જાણકારી માટે સારું ગણાય સે જેમ કે પશુઓનું પ્ર પ્રાણીઓનું વગેરેનું વગેરે જવા માટે પ્રવાસ આપણે કરવો જોઈએ. જંગલમાં ફરવું એ ખૂબ જ મહત્વનું સે અને મારા માટે પણ ખૂબ જ આનંદભાય સે, તો તમે જંગલમાં ફરવા જાઓ છો?
હા હમ્મ મને ગમે છે એમ તો જંગલમાં ટ્રાવેલિંગ કરવાનું થોડું વધારે ગમે છે કારણ કે એમાં અ ઘણા ઘણા બધા એવા એડવેન્ચર હોય સે અને અ ઘણી બધી વસ્તુ વિશે જાણવા મળે છે જેમ કે બધી વનસ્પતિ હોય છે જે કયા કામમાં ક્યારેક યુઝ થાય તો એ વિશે વધારે અ જાણવા ગમે છે અને અ વધારે કરીને જંગલમાં મો બધી જાતવારીની વનસ્પતિ હોય છે તો એ બધી વસ્તુ વિશે જાણવાનું ગમે છે અને એનો યુઝ કરવાનું ગમે છે અને મોસ્ટ ઓફ એ એ વસ્તુ કે એ વનસ્પતિ એવા લોકો પરથી જાણવાનું વધારે ગમે છે જેમ જે લોકો વધારે જાણીતા હોય કા તો વડીલ હોય કારણ કે એ લોકો ને બધી વસ્તુ સારી રીતે ખબર હોય છે, કે કેવી રીતે આ જંગલમાંની વસ્તુ આપણે યુઝ કરાવે, હ જંગલ માંની વસ્તુ યુઝ કરવી હોય તો એને પણ, તો એના ક્રાઈટેરિયામાં આપણે યુઝ કરી શકીએ છીએ. કારણ કે અ ઘણી બધી વસ વનસ્પતિ કા તો દવા હોય છે. ઔષધિ હોય છે. અમ ખોટી રીતે લેવાથી, અ જાનહાની પણ થઈ શકે છે. અને એના વિશે જાણ્યા વગર આપણે એનો યુઝ કરીએ તો-' એનો એક ગેરફાયદો પણ એવો થાય છે કે, હવે કોઈ પણ વનસ્પતિને આપણે અ જાણ્યા વગર યુઝ કરીએ. એનો યુઝ કેવી રીતે કરવાનો? એ ખબર ના હોય ને આપણે એના કોઈ પણ એવી અ કોઈ પણ એવા પીણા કા તો ખોરાક માં લઈએ તો પછી આપણને નુકસાન કરે છે. તમને હ જંગલમાં ફરવામાં અ ફરવામાં પણ ઇન્ટરેસ્ટ છે. અને આ બધી વનસ્પતિ વિશે જાણવામાં પણ ઇન્ટરેસ્ટ છે.
હા હા તો તમે શેમાં ફરવા ગયા છો? ટ્રેનમાં કે બસમાં ફરવા ગયા છો?
એમ તો અ અમે ટ્રેન બસ બંનેમાં ટ્રાવેલ કરીએ છીએ, પણ સૌથી બેસ્ટ જે ટ્રાવેલિંગ હોય છે. બાઈક પર જ હોય છે. હવે જેવી રીતે ટેકનોલોજી ની શોધ થઈ ને બાાયસિકલ ની શોધ થઈ તો પછી બાાયસિક પર ફરવાનો હોયને તો મને એમ એક એવો ખુલ્લો રૂમ જેવો મળે છે. જેથી આપણે હ જ્યાં ફરવા જાય છે ત્યાંનો પૂરો વ્યૂ લઇ શકીએ છે તો સૌથી વધારે બેસ્ટ મને બાઈક લાગે છે.
તમને ચલાવતા આવડે છે?
હમ હમ હું ચલાવી લઉ છું.
સારુ સારુ એમાં આપણે ફરવું જરૂરી છે. જે આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે. નવી નવી જાણકારી મે હોવા જોઈએ પ્રવાસ કરીએ તો બધું જ આપણે જાણવો જરૂરી છે કારણ કે, આપણી જે આપણું જીવન એ પ્રવાસપ ટકેલું છે. જો આપણે પ્રવાસ ના કરીએ તો આપણે પો તે જાણકારી પણ ન મળે.
હા
અને પુ પૂરતો ખ્યાલ પણ ના મ મળી રહેતો હોવાથી આપણે પ્રવાસ કરવા જરૂરી છે તેથી હું પણ ઘણી બધી જગ્યાએ ફરવા ગયો છુ અને મને પણ ખુબ જ માહિતી મળી છે. તેથી ખબ હું પણ ખુબ જ આનંદ છું. તો તમે હવે પ્રવાસમાં શું શું ખાધું હતું?
એમ તો હું પ્રવાસમાં કોઈ પણ એવી જર્ની હોય તે હિસાબે જેમ કે કોઈ લોંગ રૂટ હોય તો તે હિસાબેની વાનગીઓને જો શોર્ટ રુટ હોય તો આપણે ઘરનું ખાવાનું. હ મોસ્ટ ઓફલી લેતા હોય છે. બાકી લોંગ જર્નીમાં પછી થોડો એવો નાસ્તો કાતો જે સીઝન હોય. તે ટ્રાવેલિંગની સિઝન હોય તે હિસાબે ન આપણે નાસ્તો રાખી દે કોઈ તેનો બગાડ ના. થઈ ગઈ. કોઈ અહ એ વસ્તુ પાછી ખરાબ ના થાય તો એવી વસ્તુ જ હું યુઝ કરું છું.
હા, હા. સારું તમે મને આટલો કિંમતી સમય આપ આપ્યો એના માટે હું તમને આભાર માનું સું.
હું પણ તમારો આભારી છું કે તમે મને આ પ્રવાસ વિશેની અહ ઘણી એવી નવી વસ્તુઓ જે શીખવી એને માટે.
ચાલો તો મળીએ.
હા ચાલો.